હલો.
હેલો હેલો મારી આવજ આવે છે. હલો કેમ છો.
મજામાં તમે બધાવો.
હા બસ મજામાં મજામાં શું કરો છો?
અત્યારે બસ ભગવાનની પેલીપૂજા કરી આરતી કરીને. હવે બેસી તમે શું કરો છો?
હું બસ હાલ જ ભણતીજ હતી અકાઉન્ટ કર અકાઉન્ટ હા અકાઉન્ટ કરતી હતી હાલ
અકાઉન્ટમાં તમે ઇલેવન્થમાં છો તે કયું સબ્જેક્ટ લીધું છે.
મેં કોમર્સ
કોમર્સમાં લીધું છે. સારું હમ તમારું ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં છે.
હા હા મતલબ આ અકાઉન્ટમાં આટલો નથી હા મને સ્ટેટ્સ ટિકિટ અને ઇકોનોમિક્ સોસીયમ બહુ ગમે છે. અકાઉન્ટ પણ ગમે છે પણ બઉુ થોડો હાર્ડ લાગે છે. એટલે પણ પહેલામાં બને આ ત્રણ સબ્જેક્ટ મને બહુ ગમે છે.
હા હો
હં
હું પણ વિચારતી હતી જયારે મારા બાળકો મોટાં થાય તે કે સબ્જેક્ટ લે અને ક્યારે મલ કે ફિલ્ડમાં જાય. બઉ વિચારું હું શું
શું લીધું.
અત્યારે તો એ મોટા નથી. ને તે એર્થમાં છે પેલા અને મારી દીકરી આઠવીનોરણ માં છે અને છોકરો સા વિમાન એ અત્યારે તો હમ
હા હા
પણ હું વિચારું છું કે મોટા થઈને. કંઈ ફિલ્ડમાંથી જાય.
સાયન્સ યા કો મેથસની ફિલ્ડમાં
આવું આનું ફોકસ નથી. પણ મારા દીકડા નું તો આમાં ક્રિકેટમાં છે.
અચ્છા
આખો દિવસ ક્રિકેટ ની વાતો કરે ક્રિકેટમાં હ જોવાનું ટીવીમાં તે પર્સનલ બેલેન્સ
જેમાં જેમાં ઇન્ટરેસ્ટ હોય ને તો એ ફિલ્ડ સારી ગમે છે. જેમ કે મને અમે તો અકાઉન્ટ આ મતલબ કોમર્સની લાઈનમાં ઇન્ટરેસ્ટ છે પણ મને આ આમાં, એટલો ઇન્ટરેસ્ટ નથી ને જે મને સિંગિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે.
આવું,
સિંગિંગ અને ડિઝાઇનમાં ડિઝાઇ ડિઝાઇનિંગ અકાઉન્ટમાં મને, બહુ જ ઇન્ટરેસ્ટ છે.
આવું તો પેલા ફેશન ડિઝાઇનર કોર્સ કરી લો.
મેં વિચાર્યું ફેશન ડિઝાઇનર નો કોર્સ આર્ટસ લેવા માટે, બટ શું આટના મતલબ અમારી આટલે ને કે આર્ટસ નથી. આર્ટ્સની સ્કૂલો નથી એટલે મેં કોમર્સ લીધું અને, વિચાર્યો છે અગર કર્યા કર્યા પછી ફેશન ડિઝાઇનરનો, ત્રણ સાલ નો કોર્સ કરી લું.
આવું, ત્યાં ત્યાં બાજુ આર્ટસ ક્લાસ નથી.
ના નથી આર્ટ્સ નથી આટલે.
ત પહેલા ગુજરાત માં તો છે જ,
ના ગુજરાતમાં છે પણ પાલનપુરમાં આર્ટ આર્ટ્સ નથી આર્ટ્સ છે તો પણ ગુજરાતી મીડિયમમાં છે.
આવું.
હા અને મુ શરૂ થી ઇંગ્લિશ... મીડિયમમાં ભણી છું એટલે થોડો ઓકવર્ડ લાગત હતું કે મને... કેવી રીતે સમજ પડે પ‌ પછી મારા બે સાલ બગડે.
હા આવું તો થાય જ. હું હું પેલા આર્ટસ લીધી. પણ કશું વધારે કર્યું નહી મારું ઇન્ટરેસ્ટ હતું કે પેલે હું... એલ એલ બી કરીશ.
અચ્છા સારું કેવાય એલ એલ બી પણ...
હ સારું છે પણ થયું નંઈ, પછી મારા... લાગણી થઈ ગયા લગ્ન પછી... તો હમ બન્યું જ નથી. અત્યારે હું આવું વિ વિચારું હું હું ન કરી કશું નથી કરી ભાઈ મારા... બાળકો કશું બની જાય.
હમ, આવુંજ... હાલ અત્યારે પેરેન્સોનો આજ હૈ આજ છે કે બસ હમે નહીં.. કર્યા કરી શક ક્યાં તમારા બાળકો અહિયાં કે કોઈ પણ કરે હા.
મારા જયારે મારા બાપા હતા ને અત્યારે નથી તે. તે આનું લાગતું હતું મારા બાળકો માં. ડોક્ટર બની જશે, કઈ પણ બાળકે... ડોક્ટર બને, પણ કોઈ પણ નથી બન્યું. મારી મતલબ આની મારા બાપાની બેન બની. બા બેહેનની છોકરી બની ગઈ હું તે પહેલા. પર પોતાના બાળક નહીં બની પાયા.
અચ્છા હા જેમાં ઇન ઇન્ટ્રસ્ટ હોય એમાં જ પછી પ... પછી એક વિચાર વિચાર આવે છે કે યાર પેરેન્ટ્સો કહે છે. માતા પિતા કહે છે આ બનેવ પણ ઇન્ટરેસ્ટ જ નથી તો કેવી રીતે આગળ વળીએ આપણ...
બને, આવું બી છે? મતલબ આમાં હે ન બાળકોને પણ સમજવું પડે અને પેરેન્ટ્સ... સમજવું પેરન્ટ્સ આટલું બધું કરે છે બાળકો માટે. આનુ પણ થાય કે હું નહી કર્યા તે આ...
તો હા આપણને કર ભલે કોઈ ફિલ્ડ નાની મોટી નથી. બીજા કે ને કે આર્ટ્સ આવું છે ને આ આવું છે સાઈન્સમાં લો... મારા પર્સન્ટેજ ટેન્થમાં જેટલા હતા ને એ મને બધા જ કેહેતા હતા કે તમે સાઈન્સ લો સાઈન્સ લો... તમારી આ ફિલ્ડ સારી છે મેં તો એક રટ એક જ રટ રાખી રાખી મને... બીજું કોઈ નથી કરવું મને આર્ટસ કરવું છે બધા મને... એટલો એટલો કહેતા એટલો કહેતા કે શું આર્ટ્સમાં કઈ ન થી આ શું બનવાનું બનવું છે તું તો આ... આટલી હોશિયાર છે, આટલા સારા માર્ક્સ આવ્યા છે તારા નાઇન્ટી ફાઇવ... પ્લસ આયા છે. તો તું આ કર... પણ મારો ખબર ને અંદરથી જ નહીં કહેતો હતો કે હું સાયન્સ લઉં...
સ હા મેન અંદરથી બોલવાનું પડે છેને ખબર...
ભલે ભલે મારા સારા માર્ક્સ હતા એ જ નહી હ હેડો, મેં કોઈ કીદું મારા પેરન્ટ્સને. કે એને કે બોલતા હેડ હું લઈ તો લઉ સાયન્સ પછી મુ હેડ ભણી ભણી ને પાસ, બી થઈ જાઉ, પછી સાર માર્ક્સ ભી લાવ પણ મારી ઈચ્છા જ નથી મારું મનની જ ન લાગ તો તમ કેવી રી
તેમાં તેમાં સફળ પણ નથી થયા.
હા.
થઈ શકે.
હા પછી તેનું સફળ બી નહી થઈ શકે ભલે કેટલું પણ કેટલું પણ મારા પપ્પા એ કીધું કે તું જેટલું ભણ, તું સાયન્સમાં જેટલું ભણશે ને હું પૈસા મતલબ તારા માટે યુઝ કરવા માટે રાજી છું. તું જેટલું ભણ તને બહાર જેવું તું ભણ પણ મને સાયન્સમાં ઇન્ટરસ્ટ જ નતું. હા ખરે ભ ભલે ભલે મારા સાયન્સમાં આવ્યા છે માર્ક્સ પણ મને ઇન્ટરસ્ટ જ મને બીજું એ બી કેહેતા કે તું સાયન્સ મેક્સ લઈ લે. પણ અગર મેં સાયન્સ મેક્સ લીધું ને તો પછી એ પછી હું શું ન કશું ના કરીશ. કેમકે હાલ શું એ સાયન્સ મેક્સ, સાયન્સ મેક્સ એક ફેશન ફેશન થઈ ગયો છે. માર્કેટમાં એક આ ફેશન થઈ ગયો છે બધાના દિમાગમાં સાયન્સ મેક્સ સાયન્સ મેક્સ, જેના મો થી સાંભળો સાયન્સ મેક્સ, પછી બધા સાયન્સ મેક્સની એક્ઝામ આપશે તો કેટલા પાસ થશે.
હા ના સ સમયસર,
સાચી સાચી વાત છેને આતો.
સાચી છે, મારી દીકરી એ પણ મારેે મારાથી પૂછે છે હું શું કરું હું કેવું લેવાનું મને આ એ શું કરવાનું મેં તાર જયારે તારા ક્લાસ વધે ને તને ખ ખો પોતે જ ખબર પડી જાય.
એમને કહું જે એમને મતલબ મનથી લાગે છે કે હા મને આમાં ઇન્ટરસ્ટ છે મતલબ એક કે કઈ ભી કઈ ભી સ્ટેજ હોય. પણ એમને જ્યારે ઇન્ટરસ્ટ છે ને હા તો હા ભલે એમાં પણ કેટલી કેટલી મતલબ કેટલી મળે છે ફીસો પણ.
પીસ મળે છે તમે મતલબ આનો, ફોકસ એક જ જગ્યા હોય ત્યારે મળે છે. બાકી તે જે ડિવાઈડ થઈ જશે ને.
હા પણ અગર એ ડ્રોઈગ કરીને પછી મ્યુઝિયમમાં રાખે તો એમની કેટલી મળે છે મને પણ ડ્રોઈંગનો શોખ છે હા મને પણ ડિઝાઇનરનો શોખ છે બઉ ડિઝાઇન હું એક તો મેહદી પણ લગાવું છું બ્રાઇડલ મેહદી પણ લગાવું છું પણ મને કેટલો શોખ છે હા.
કેટલા લો છો બ્રાઈડલ મેંધી ના.
ના મતલબ એ મેં શી શીખી છે પણ હાલ મેં કે મતલબ લગાઈ નથી લગાઈ છે પણ કેમ કે એકદમ પ્રોપર બ્રાઈડના મા નહી લગાઈ છે.
હા ના બધા લોકોને આમ કેતી પે પેહલા તહેવારમાં
પેલા બસ હું તો આમ લ આમ જ લગાવીને આપી દી દ આમ આપી દેધું છું.
અહિયાં તો બધી છોકરી છોકરીઓ છે તે મતલબ ત્રણસો થી પાંચ સુધી પાંચસો સુધી
અચ્છા. મને કહે છે કે મતલબ તું લે આ મતલબ તું આ બ્રાઈડલ મેંહદી બી શીખી ગઈ છે તો તું લે પણ મે મે કેવું મે કઉ છું કે હાલ નાની ઉંમરમાં ભાઈ હું આ બધું કરું છું મતલબ મને શોખ છે પણ હું તો મારી શોખ માટે કરું છું આ બધું થોડું પૈસા કવામા કમાવા માટે કરું છું.
અતયારે બધી છોકરીઓ અહિયાં મતલબ ઇન્ટરેસ્ટ સુધી તે પૈસા પણ કમાવે છે અને પોતાનું ખર્ચ પણ ચલાવે છે.
હા.
કેન્ટ્ર સુધી અહિયાં તો મતલબ બધા લો કોને શીખી ને અવે શિલ્પુ આખું શીખ્યું પણ નથી. પણ તે પણ પૈસા લે છે કે એ સો રૂપિયે રૂ બે બેસો રૂપી લે એ હું એ લઉં હ-હ.
અરે બાપરે.
અયા આવુંશે હ-હ એ તો મા મને મારા દીકરીને ડ્રોઈંગ આવડે છે તો હું પોતેજ લગાઈ લગાવી લઉં
અચ્છા સારું કેવા હૈ.
હા મને શીખી શીખી નથી પણ મન મને પણ ઈન ટ્રસ ડ્રોઈંગમાં તો હું પણ કાઢી લઉ ડિઝાઇન કઈ પણ હોય હ-હ.
હારું સારું સારું હ-હ.
હા હા.
ના મને કે છે કે એના ક્યા બોલ તું લે તું મતલબ આપ હમે આપીએને કે કેમ એ કે છે કે જો તમારા તમારા સમય જ બગડે છે આમાં અને તારી પઢાઈ પણ બગડે છે મે મે કીધું મેં કીધું ભાઈ મારી જયારે પઢાઈ એને ત્યારે જ હું ફ્રી ત્યારે જ હું લગાવુ ના કર તો હું કહી દઉં કે ના ભાઈ આજે તો હું ફ્રી નથી. તમને આવું છે કાલે આવજો પણ એ કેહે છે કે ભાઈ તારું મતલબ એક કન્યા માટે કન્યા જે મતલ આપી દેતી કી લે તું ભલે આવ તારી ફીસ ના સમજતું તારા આ કમાઈ ના સમજ પણ આ તો સમજ કે હમે કન્યા માટે આપું છો.
તમને આપું છું. ના સારું છે ને તેમને પણ લાગે છે કે આટલું બધું ટાઈમ કાઢે છે.
છે કે ભાઈ આ હમે તો હમ કોઈનો આમ ફ્રીનો તો લા લેતા નથી એ કે છે કે હમ આમ ફ્રીનો તો લેતા નથી કોઈનો તો આ સમજ કે હું તારી મોટી બુની આમ મમ્મી થઈને પૈસા આપ્યું છું અને તું આ વપરાય દેજે બસ આમ કે છે તું ભલે ઇન્વેસ્ટમે ન્ટ મત કરજે તું પણ આ તું કઈ કોઈ પણ તને શું જોઈએ છે યા તને મહેંદી માટે કોનો જોઈએ છે યા જો પણ જો જે પણ જોઈએ છે ને તને અગર તારા ગિટાર માટે એના ગિટાર થીક ઠીક કરવા ખરાઈ મતલબ કરાવું છે. તો તું આ કરી લેજે. હલો.
હલો, હું તમને ફોન લગાવ છું વાત
હા.